થોડોક ડીપ આવે છે.
બટ એ છે.
હ, મતલબ એરબડ્સ કેવું કઈક લગાવું હોય તો કાઢી દેજું.
કમાં છે.
હા.
હાવવે છે હવે?
હા હવે થોડોક સારો આવ્યો.
હમ. બે મિટ હા બે મિનેટ. હા. હલો.
હલો.
હા હલો.
બોલો બોલો શું કરા છ?
એની આજે વાચ હગ હતી.
આજે ફાઈનલ મુરત આવી ગયો.
હમ હા
એ તો પણ હવે તો કેટલા આજે ટ્વેન્ટી વન છે નને આજે ટ્વેન્ટી છે ને? તે દિવસ બાકી છે. બે દિવસ બાકી છે એટલે આજે પાછું સવાલથી વાંચવાનું ચાલુ કર્યું.
હમ.
તો તો ઠીક છે મતલબ ત્રણ દિવસ સારી રીતે વચશે હવે, તો એ નક્કી ના ક એક દિવસ હોલું ક માઇડમાં આઈ જાય તો ના વંચાય.
હા એ તો હવે મને ખબર છે હું કેટલું વાય હતું એની તું.
એ જ.
એટલું બી કવાર છે કે એક્ઝામ ની આગલી ના એટ બધું જ પૂરું કરી દે.
એજ કહો છો કે એક્ઝામ ની આગળતે બધું પૂરું થઈ જાય તો.
ત્યારે જબરદસ્ત પૂરું થઈ જાય બધું જ.
એજ અને મતલબ ઠીક એ વખતે અત્યારે તો વાંચી એ ભૂલાઈ જાય છે મને તો.
મારે એજ થાય છે હકારની વાતો છું પણ હવે હું પાછું લઈને બેસું છું કે જે ફરી એક વારે પાછું જોઈ લો તો મને થાય છે યાર વાંચ્યું બી ખરું કે નહી વાંચ્યું
લેટરલી આવું થાય કે આ મે વાંચ્યું તું
હા આવું મેં વાંચ્યું બી તું એવું થઈ જાય પણ.
અને પછી આમાં મને તો ટેન્શન થવા લાગ્યું કે અરે રે મેં આટલું વાંચું મને કશું યાદ જ નથી.
હા આટલો કલાક વાંચ્યું આટલા બધા અને મને કઈ જ યાદ નતી.
પણ હાચમાં એવું જ થાય ને એક્ઝામ ની આગલી રાતે મતલબ વાંચી યે ને તો મને એક એવી ગંદી ટેવ છે કે હું જે બી વાંચું ને હું એકવાર રિવાઇઝ ના કરું ને તો મને કસું યાદ ના આવે
મારે ફેમસ છે
એટલે એ જ કે એક વાર તો રિવાઈઝ મા મતલબ ભલે ને મેં એક વાર વાંચુ હોય ને તો એક્ઝામ પહેલાં આવયા મતલબ આગળવા એક તો એક વાર તમારે રિવાઈઝ કરવું જ જોઈએ બાકી તો બધું આમ શું વાંચું તો ને ક્યારે વાંચું તો એવું થઈ જાય
બો હ યુઝઅલી કેવું કરતી હોઉ છું કે આખી આખી રાત વાંચીશ ત્યાં સુધી હું કઈ રિવાઈઝ નહી કરું પછી જયારે કોલેજ જતી હોયસ ને ત્યારે બધું પાછું ખોલી ને બેસીશ
કેમ છે મને તો છે ને અમુક પોઈન્ટ નોટ આઉટ કરતી જાવં કેમ કે મને ને ફોન માંથી વાંચવાનું એવું કે ફોન માંથી હું વાંચું ને મને કઈ યાદ ના રહેે
અરે બધું તેલ લેવા ગયું હું ફોન માંથી વાંચુ ને તો મને વાંચવાનું ઓછું અને રીલ્સ વધારે જોવાનું થાય
હા એ તોય પણ આમ શું કેહે તો એ મનને થોડું આમ ઓલું ફોકસ કરાયને વાંચવા માંડે જે જે વિડીયો માંથી બેસી જવ ને તો ખબર નિહ સ્ક્રીન માંથી હું વાંચતી હોવ ને તમારા મગજમાં ના જ ઘૂસે જ્યાં સુધી હું એને નોટ ના લખી દઉને ત્યાં સુધી મને એ ફીલ ના થાય કે મેં કઈ વાંચ્યું છે
હા એ હવે તો આપણા જોડે કેવું હોય છે કે નોટ્સ થી વધારે પીડીએફ મા જ બધું પડ્યું હોય છે
એ જ જ અને એમાંથી વાંચવાની મતલબ હાર્ડ કોપી પછી મારે કઢાવી જ પડે મને નહી યાદ રહે તો ખબર નહી એવું કેમ
પડવી પડે પડે ન કર એ તલા યાદ નહી રે
હા અને મને કેવું ખબર મતલબ તો ઠીકે પણ મને પોતાની નોટ વધારે જોઈએ લાઈક એમાંથી વાંચ્યાને તો કંઈક મગજમાં ગુસે પોતાના ઓનવર્ડમાં લખેલું હોય ને
કેમ કે આપણે લખેલી વસ્તુ આપણને ખબર હોય કે આપણે કેવી રીતે લખીએ છે અને શું વિચારીને લખ્યું છે આપડે
હા એ જ
બીજાની વસ્તુ જો આપડે લઈએ તો આપડે એવું જ હોય કે રટાર્ફિકેશન જ કરવું પડે
એ જજાના રેટફિકેશનમાં ઘણી વાર આખું ભૂલાય કસો યાદ ના આવે
હા એ હુ રટ્ટા મારું પણ કેવી રીતે કે પેલા સમજી લઉં
પછી રટા સેમ અટકી ગય તો સમજેલું છે ખુદ ના વર્તમાં નક્કી મને છે ને મારું વ કે હું રટ્ટા ના મારી શકુ મતલબ મારું કેવ ખબર પેલા આખું સારી રીતે સમજી લઉ પછી હું એક્ઝામમાં હુ મારા વર્ડસ લખીને આવતી રહું
ની લેંગ્વેજ જ લખવી પડે છે
હમ્મ અને શું કહેવાય ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ
ઈગ્લિશ મીડયમ
તો તો તમારે બહુ સારું છે અમારું ગુજરાતી મીડિયમ હતું એટલે, ઘણી વાર તો છે ને ખબરની આમ ભલે તમને એટલું સારું ઈંગ્લિશ તમે પહોંચી ગયા હોય એ લેવલે પણ ઓલું માઈન્ડ કામ કરતું બંધ થઈ જાય તમે જે સમજ્યું હોય ઓફકોર્સ હું મારું કેવુ ઇંગ્લિશમાં જ હું ટ્રાન્સલેટ કરીને ગુજરાતી માં જ સમજતી હોય મારા માઇન્ડ માં અ ઘણી વાર એવું થાય છે કે હું ગુજરાતીમાં મને આખી આખી થિયરી આવડે છે હું આમ સમ જ્યારે કોઈને સારી રીતે એક્સપ્લેન બી કરી નાખું, સમજાવ બી નાખું. પણ
પણ જયારે ઈગ્લિશ માં લખવાનુ આવે એટલે
થતું તું. અને ઓલુ સેકન્ડ કે સ્પેલિંગમાં મને બહુ કન્ફ્યુઝન થવા લાગે.
હમ દેખતાય. અરે પણ છોને મને એવું લાગે છે કે, ગુજરાતી મીડિયમ વાળા બહુ મચ બેટર હોય છે. કેમ કે, તમને લોકોને ગુજરાતી તો આવડતું જ હોય છે સરખી રીતે પ્રો પર અને ઇંગ્લિશ બી તમે લોકો ભેગું ભેગું શીખતા હો, તો તમને ઇંગ્લિશ બી એવું સારું ખાસ આવડતું હોય છે
હા
અમને તો ઇંગ્લિશ મીડિયમ વાળા ને કેવું છે ખાસ્સા બધા ઇંગ્લિશ મીડિયમ વાળા એવા જોવા મળશે. કે જેમને પ્રોપર ઇંગ્લિશ બી નથી આવડતું, ના ગુજરાતી કે, ના હિન્દી, કંઈ જ નથી આવડતું.
સેમ થાય થાય. મારો ભાઈ છે ને, એને ઈંગ્લિશ તો એને પ્રોપર આવડે બોલવાનું આ છે તે છે ગુજરાતી એને નથી આવડતું. મતલબ એને વાંચવામાં, મતલબ ઠીક એ વાંચી લે પણ અમુક કેવા વર્ડ્સ આઈ જાય ને તો એ ઓલો થવા લાગે
અરે મારે ખુદ ને મને ગુજરાતી એમ બરાબર વાંચતા લખતાં ફાવે છે. પણ, જો કોક કોક એવા વર્ડ આવી ગયા તો મારે જઈને ગૂગલ ને કેવું જ પડશે કે, આ ભાઈ આ પ્રોનાઉન્સ કરી આપ મને તો
હા એ થાય કે ઈંગ્લિશ મીડિયમ વાળામાં એ પ્રોબ્લેમ આવે ને તમારા લોકોમાં તો બધા ઓલા બહુ ચીડાવતા હશે. જોઈશ ગુજરાતી મીડિયમ વાળા ફ્રેન્ડસ હોય ને તો ઓલા કે નંબર ને ગુજરાતીમાં શું કેહેવાય કે લાઈક સેવનટી ને ગુજરાતી માં શું કહેવાય
આમને પૂરી રીતે આવડે તો
આવડે છે. એ તો તોય ઠીક છે. બાકી છે ને અમા અમારે એવું જ થાય કે
અને વરી મમ્મી બ બધું લખતાં વાંચતા મને મમ્મી જ શીખવાડ્યું છે નંબર બી એને જ શીખવાડ્યા છે બધી રીતે
અચ્છા તો તો યાદ હશે બાકી મોસ્ટલી લોકો નથી તે જે ઈગ્લિ મીડિયમમાં હોય છે ને લોકો
એમ મેં જોયું છે ખાસસા લોકો ત્રીસ સુધી ગુજરાતીમાં બોલશે. પછી થર્ટી વન, થર્ટી ટુ,
થર્ટી ટુ, થર્ટી થ્રી, હા એજ એજ
અહીંયા થી વધારે એ લોકોને નહી ફાવે.
હા! એજ બાયદવે ઓલી છે, તમારી જે તમારી સિસ્ટર છે એ સગી સિસ્ટ ટર છે?
હા મારી સગી સિસ્ટર છે.
અચ્છા તો તમે બંને ઉંમર તમે કોલેજ કરતા હશો એટલે બહાર રહો છો.
હા
અમદાવાદ છો તમે
હા હું અમદાવાદ રહું છું, મમ્મી પપ્પા મોડાસા રહે છે.
ઓ એક ઇન્ટરેસ્ટિંગ વાત કે મારો ભાઈ મોડાસા જ ભણેલો છે મતલબ ત્યાંની જે ઈ સી છે ને
અરે હા મારો મારો એક છે ભાઈ બનાયલો એ બી ત્યાં જેઈસી માં જ ભણેલો છે.
હ.
મારા ભાઈએ ત્યાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું હતું.
મારા ભાઈએ આઈટીમાં હતો એ એનું તો કમ્પ્લીટ થઈ જું ગ્રેજ્યુએશન હવે મા તરંવાર એનો વિચાર છે.
બરોબર, મતલબ બેચસ પૂરા થયાને કેટલો ટાઈમ થયો?
બસ હમણાં જ પૂરથી હવે મતલબ આ જે લાસ્ટ એક્ઝામ આપીને માસ્ટર બેચલર પૂરું કર્યું હવે છે ને માસ્ટર કરે છે. કર્યું સ્ટાર્ટ નથી થયું એની પણ એક્ઝામ આપી થજું ખાલી.
માટે આટ પડ છે.
હમ.
જેઈસી મોડાસા મતલબ ગુજરાતમાં બહુ ફેમસ છે એ કોલેજ.
લાઈક એટલે એનું તો મને એટલું ખબર નથી પણ લાઈક ઓલી જે સભાઓ હોય. છે મિટિંગ હોય એ જે મોડાસામાં હોય છે હ ને?
હા.
એ છે પણ મારો ભાઈ કે કે મોડાસા લય કે એવું સિટી જેવું નથી.
નથીજી એ.
એટલે કે મતલબ આમ કોલેજ છે પણ એટલું આમ રહેવાનું ને એટલું ડેવલપમેન્ટ નથી લાઈઇક થોડું છે એરિયા સિટી જોવ પણ બાકી આમ એટલું નથી.
આપણા અમદાવાદ માં રિયેલા હોય તો આપણને ત્યાં નહી ફાવે.
અચ્છા.
આવી સિટીઝમાં રહેલા હોઈએ ને તો ત્યાં મને તો એટલે હોય કે કે હું તો પેલે થી ત્યાં મામા ના ઘરે ને ત્યાં જતી એટલે વંધો ન હતી.
હા.
હ
એટલે તમારે શું કહેવાય મોડાસામાં બોન થયો હતો યા પછી ફેમિલી મોડાસા જ રહે છે પહેલેથી?
એટલે મારે એવું હતું કે મારો મારા મામા નું ઘર છે એટલે હું ફસ્ટ ચાલ છું તો મારો બોન તો મોડાસાજ થયો. અને અમે અહિયાં જ અમદાવાદ જ રતા હતા લાઈક હમણાં બે ચાર વર્ષ જ થયા મોડાસામાં શિફ્ટ થયા ને.
અચ્છા અચ્છા.
બિઝનેસ માટે મોડા સમય છે થયા હતા.
હમ. એટલે તો શું કેહેવાય પણ તમારા મામાનું ઘર છે એટલે પહેલાથી થોડું ઘણું રહેલા હો એટલે
હા એટલે દર વેકેશનમાં જતા જ હોઈએે ને મામા ના ઘરે.
હા એ જ.
વાંધો નથી આવતો.
કાંઈ નહીં કાઈ નહી એ તો ફાવી જાય અમે ના ફાવતી હોય તો એક વાર રહેવા જવું પડે પછી તો ફાવિત જાય.
હા. એ મતલબ એવું જ છે ત્યાં એટલું બધું ડેવલોપડ નથી એ. સિટી કેવાય છે મોડાસા પણ ગામડા જેવું છે.
એ મારો ભાઈ એજ કેતો હતો કે ભાઈ એટલું ઓલું નથી.
હા.
ચલો તો હવે બાય.
હમ.
બ